હ હા ભાઈ કેવું છે હ હા તો ભાઈ આ તમારે ખેતી વાડું ચાલતું છે ને બરાબર કેરી આવેલી છે ને
હા કેરી તો આવેલી છે ને અમુકને નથી આવી ને અમુકને આવી છે એવી છે વાતાવરણ ના લીધે.
હા તો બીજું કઈ ફળ બળ નથી રો પેલા તમે ખેતીમાં
ફળ તો રોપેલા છે જાંબુ નેવા બધા ફળો વધારે રોપેલા છે ને.
તો પછી હા અમે ફરમા તો શાકભાજી ની અમે તો રોપી ઘણી બધી રોપી છે. શાકભાજી માં રીંગણ અને બટાકા બટાકાનેને તુવેર ને એવું બધું ઘણું બધું અમે રોપય્યું છે.
હા બરોબર તો બધું સારું. શાકભાજી નવ કવું હન સસ્ને.
હા સારું શાકભાજી નને બધું થયું એમ તો. મ તો હમણાં તો પાણી નુ બધું નેરવાળું પાણી આવે કે, નેરવાળું પાણી નદી માંથી. એટલે બધું મળી રહ્યા ઘરે એમ તો
હા બરોબર એટલે પાણી ની પાઈપ
હમ્મ કોઈ દિકકત નહી હમારે પાણી ની પછી આગળ પછી ખબર નહી. એમ હમણાં તો ચોમાસું બી હમણાં તો વરસાદ પેલો પડવાનો ને
હા બરાબર એટલે બધુ શાકભાજી તારીતા થઇ રહી છે.
હા મરે તો નદી માંથી ને એવું પાણી મળી જ મળી જશોશે ને ખેતી માટે?
હા મળી જાય છે. જેર નેર નેરમાંથી મળી રહે છે. એટલે બધું શાકભાજી બધું થઇ જાય છે.
હા. અમર બી એવું જ નદી માંથી, અથવા બધુ મોટર માંથી પાણી ખેતી માં મળી જાય.
એટલે સારું તમે શું શું બીછ
અમે રીંગણ, તુવેર, પાપડી મરચાં અને પ હમણાં તો કેરી, જાંબુ, બોર વગેરે
હા બરાબર એટલે ખેતીમાં શું કરો છો બીજું?
બીજું માતો અમારે તો ઘરે ખેતી માટે તો ઘણા બધા સાધનો છે અમારી પાસે. ટ્રેક્ટર છે, અને ટ્રેક્ટર ના સ ઓજારો પણ છે, રાતેડાથી બધું જ માંડીને તમારી પાસે. તમારે પાસે શું છે?
હા બધું જ છે અમારે પણ. તમે કીધું એટલું બધું જ છે મારા પર ભી.
હા. તો ભાઈ તમે હા ખેતી ન માટે જમીન લેવાના છો?
હા જમીન તો લેવા માંગતા છે. પણ હાઈવે પર ને એવી હોય તો કેજો મન
હા ખેતી માટે જમીન તો એકદમ સારી છે લાલ મટ્ટીની. એટલે તમને કામ ચલી જશે ખેતી કરવા માટે. તમે એમાં કોઈ બી સમ
કેટલી છે જમીન?
એ બે ત્રણ વીઘા જેવી છે જમીન તો પણ તમને ખેતી માટે બૌજ અનુકૂળ લાગે એવી જમીન છે.
હા બરાબર મ
તે જમીનમાં તમે કોઈ પણ વસ્તુ રોપી શક-શકો છો. જેમાં કાકડી થી માંડીને દૂધી, મરચાં, રીંગણ, કેરી ના કેરી ની કલમ પણ તમે રોપી શકો છો એમાં અંદર જાંમુના ઝાડ નારેલાના નારેલી ના ઝાડ કોઈ પણ તમે જાતના તમે રો પી સકોસો અંદર
હા બરોબર મને એવી એક જમીન જમીન જોઈ તી અતી કે મને જમીન હા
તે જક મુંઘી છે એટલે તમારા માટે તમ પૈસા વાળા ને એટલે તમારા માટે કેય હમ્મ
બ બરાબર મને જમીનની જરૂરત હતી કેમકે બધું રો અ રોપવાનું ને બધું ખેતી કરવામાં ઓ-ઓછી પડતી હતી જમીન એટલે જોઈતી જ હતી મન જમીન તો કેજૂન પેલા ભાઈ સાથે વાત કરાવ્યું ને મન કઈ નઈ જમીન એના સાથે
હા ખેતી કરવા માટે જ જમીન તે તો રાખેલી છે એટલે ચાલી જશે તમને
હા અ કેટલા પૈસા છે કઈ ખબર હ
અમ્મ પૈસા તો પાંચ છો લાખ હશે કેમ કે ખેતીની જમીન હછે ને એટલે ખેતી કરવા માટે તે ચાલી રેય
હા બ બરાબર બીજું કઈ?
બીજું તો તમે હમણાં ખેતીમાં કામ કરવા કેટલા માણસો જાઓ છો?
ખેતીમાં તો મજુર બારથી થી ટેમ્પા માં લઈ આવીએે છે. બારસી વો કપરાડા સાઈડ થી નઆવા લઈ આવે છે તેમાં તીસ પચાસ માણસ નું કામ હોય છે એટલે લઈ આવી છી
હા હ
કેમ કે શાકભાજીને ઉ ઘણું થઈ છે એટલે માણહ ની જરૂરિયાત હોય છે.
હમ્મ અમને પણ એવું મારે કરવા માટે અમને પણ જોઈતી જ છે જમીન તો મને મોંઘી પડતી છે એટલે હમ્મ
આશિષભાઈ મજૂર આપતા છે તેમને ખેજોની
હા
મજૂર ભાડ આપતા છે.
તમે ક્યાંથી લાવીજ?
અમે અમે પણ આજુબાજુ ગામના માણસો હોય ને
હા.
માને મજાતો હોય ને તે લોકોને પુરાઈ લઈએ. અમે તો શાકભાજી તોડવાનું એું કામ આવે.
હ હમણાં તમે શું સ્વરૂપલ એમ કીધું?
અમે તો હમણાં તો રીમણ એવું જ રોપેલું છે. સીઝન ચાલે ને રિંકા . લગ્ન ની. એલતા મે . બવે છે.
હા, કેટલા ભાવ ચાલે છે હમણાં એક મન?
એકમાન ના હમણા નવસો રૂપિયા જેવા મળી જાય. એટલે એટલે અમને ઘણી બધી એ શાકભાજી પેલી છે ને એટલે તો એમાં ચાલી જાય.
હા ભાવ સારો છે એટલે સારું કય નહી તો ભાવ તો ઉતર ઉતર ચઢાવ થતો હશે ને.
હા. ના તો ઉતા જવા થાય તમે શું રું પેલું તમને શું? એ છે.
મેં તો ભીંડા ને મરચાં ને એવું રોપેલું છે.
હા, હા તો તો તમને પણ ભાવ વધારે મળ મળતો હશે ને.
હા મરચાંનો હજાર દોઢ હજાર વા થતા રહે છે ઓછા અને વધારે થતો રહે છે.
હા હા, તો પછી તમે આગળ શું વિચાર છો. એના પછી શું ખેતી કરવાવામાં આવ્યો છો.
આજુ તો પાંચ છ મહિના હમણાં રૂપિયા છે એટલે નીકળી જશે એમાં તો.
હા તો ખેતી કરવા માટે લોન એવી એ મળતી હશે.
હા ને તો મળતી જ છે ને.
ટ્રેક્ટર લેવા માટેની એ બધી લોન મળીએ. રજ કરે છે તો.
હા તે તો મળે જ ખરે છે. તેમાંથી ત મેં આ ટ્રેક્ટરને બધું વસાવ્યું છે. તમે તમે તમે કેવીને લીધું. ટ્રેક્ટર.
હં બી આ લોન જ લીધી. સબસીિડી પર
હા સ હા સબસીડી પર લઈ તો સારું પડે આપણને.
હા તમા સબસીડી પરને એમ કને બધું સરકારું જ પડી જાય એટલે અમે બધ તે હશે લંગી જ
હા સબસીડી મળતી હોય તો સબડીબ સબસીડી પરથી લઈ તો સારું પળ આપણને.
હમ ખેતીમાંમણા તમારે કેરી ન સિઝન ચાાલ તો કેરી લાગેલી છે એ?
કેરી તો એક નાની વાડી જે છે તેમાં બહ કેરી લાગી છે. તમે ખાના છો તો મોકલાવી આપો. તંજિવસું
હા મોકલાવો છે ને.
હા. બીજું તો હમણાં તો ભાવ તો ઉતાર ચઢાવથીયા કરે છે એટલે હવે બહ ભાવ પણ નથી આવતો.
હા.
હમણાં વિચારતો છો ચોમાસામાં તમે જમીન કીધી તેમાં એક એકરમાં કલમ લખી દઉ તો સારું પડે.
હમ. એવું જ અમે પણ અમે અમે પણ એવું જ કરવાનું છે ખેતીમાં તો આખતે તો બધી કલમ જ લખી દેવાના છે એટલે સારું પડશે.
હા તે જ કોલમ રાખી દે તો સારું પડે.
હમ આપણને પણ સારું પડે અને ખેતી માં કઈ આપડણે બહ મહેનત નહી કરા પાયા.
હા તેજ એટલે રોપી દે તો સારું પડેવે. તમારે કલમ પરી આવી છે કે નથી આવી?
અમારી ઘરમાં આવી છે તો થોડી થોડી જ આવી છે એમ તો એમના તો.
હા વાતાવરણ પણ ખરાબ છે ને એટલે તેવું જવે.
વાતાવરણ ના લીધે એટલે અમારી શાકભાજી ન બગડી બો જાય.
હા શાકભાજીને એવું બહુ બગડી જાય જેમ મરચા, ભીંડા જે રોપ્યું તે. સોડ ને બગડવા આવે હેલા લાગી છે.
હા એટલે બધું બગડી ઘણું બધું જાય.
થઈ જાય છે. એટલે, હમ એટલે વાતાવરણ સારું રહેતું નથી એટલે, બહ સારું નહ પડે શાકભાજી માને એવું.
હમ બરાબર હ છે ત હણી મે.
હા તેજ.
તો હા હમણાં તો ઘરે શાકભાજી, અને પોતાનું કામ પણ કરે તો સાઈ માં, ઘરે ખેતી પણ કરીયે જ છીએ.
હા બરાબર કંપનીમાં તો તમે નથી જતા કે?
અને કંપનીમાં તો કોઈ યાર જાત દા છીએ નહી તો પોતાનો જ કરીએ.
હા, તેજ સારું પડે.
તેમાં ધ્યાન વધારે આપવા પડે.
હા, ખેતીમાં તો આખો દિવસ લાગી જવા પડે. તોજ મહેનત બરોબર કરવી પડે આપડે.
હા, એટલેજ તો.
ખેતીમાં ની આપડે રાત ને હવાર હાંજા લાગી જ રહેવું પડે. તોજ મેડ પડે.
ચાલો તો પછી તમને તમને પછી કઈ કામ હોય તો પછી કોલ કરજો. ખેતી માટે પૂછ્યા માટે પેલી જમીન લેવા માટે હોય.
હા હા તમે જમીન નારું બદો બરોબર બધું પૂછીને અહ અહ કેજો ને મને.
હા, પછી મેં તમને ફોન કર્યા અને ખેતીમાં તો શું શું કરતા છે તો ફોન કરતા રેજો.
હા હા કઈ નઈ કરતા તમે ન કરજ અમે તો કામ બહુ ર છે એટલે.
હમ.
શાકભાજીને એવું રોપવાના છે પાસા.
હમ હા ચાલો હમ હા ચાલો આવજો.
આવજો.